કેમ છો?
બસ મજામા, તમે કેમ છો?
બસ, મજામા.
બોલો, બોલો કેવ ચાલેે
બસ ચાલે છે. પોતાને પ્રેમ સેલ્ફ, લવ પોતાની જ કેરિંગ. બધું કરવાનું
ઓહો.
હા.
તો થોડુ ડિટેલમા જણાવો કરો છો, શું તમે?
કેમકે આપડે બીજાના, ઉપર તો આપણે એમ ડિપેન્ડ રહી, ના શકીએ થોડું પોતાના, માટે પણ આમ સેલ્ફ લવ હોવો, જોઈએ.
હા
અને કેવું કે પોતાને પ્રેમ કરવો એ સ્વાર્થ તો નથી, પરંતુ સ્વસ્થ અને સફળ જીવનની, આમ શરૂઆત કહી, શકાય આપડી કેમ કે હા, કેમકે આજના સમયમાં કેવું લોકો બીજાને ખુશ, રાખવાનુ ઘણો પ્રયત્ન કરે છે. પરતુ ઘણી વાર પોતાની ખુશી, અને પોતાની જરૂરિયાતોને ભૂલી જાય છે.
હા.
હા, એટલે સ્વપ્રેમ એટલે સેલ્ફ લવ એટલે પોતાની જાતને સ્વીકારવી અને પોતાની કદર, કરવી અને પોતાના શારીરિક માન માનસિક અને ભાવનાત્મક, સ્વાસ્થ્ય નુ ધ્યાન રાખવું. એને આપણેે સેલ્ફ લવ કહી, શકીએ તમે કરો છો, એવું કઈ?
ના આ મેં કોઈ દિવસ આવું ધ્યાન જ નહી, આપ્યું આ તો તમે કીધું ત્યારે અત્યારે મને રિયલાઈઝ થયુ, કે આ તો ધ્યાન આપવા જેવો વિષય છે.
હા, ઘણું આમ ઇમ્પોર્ટન્ટ કહી, શકી. કે આપડે, એવો છે.
હ.
અને સેલ્ બોલો, બોલો બોલો
મારો પ્રશ્ન એ છે, કે સેલ્ફ લવ તમે સમજાવ, તો એનો મતલબ એવો થાય કે કોઈ આપણને કોઈ કામ કે કોઈ, વાત માટે આપણે ના કમ્ફર્ટેબલ હોય તો આપણે એમને ના કહી, શકીએ.
હા
કે પછી કે એમને ખોટુના લાગે, એના માટે આપણે હા, પાડી દઈએ.
ના, ના તમારામાં કેવી કે ના પાડવાની પણ એક કળા હોવી જોઈએ, જેમ કે તમે બધી જ વસ્તુઓ માટે હા, ના કહી, શકો કેમ કે અમુક વસ્તુ, તમને કમ્ફર્ટેબલ હોય, ના હોય. એને રિલેટેડ જ આપણે સેલ્ફ લવ કહી, શકીએ કે પોતાને જે ગમતુ છે એ કરવું જોઈએ.
ઓકે સારી રીતે સમજાવી તમે તો હજુ આના-આના વિશે થોડું કઈ ડિટેલમાં કેશો મને
અને સેલ્ફ લવ નો અર્થ એવું નથી કે આપણે માત્ર પોતાના વિશે જ વિચારીએ તેનો અર્થ એમ પણ થઈ શકે કે પોતાની શક્તિઓ અને પોતાની જે નબળાઈઓ છે એ બંને ન આમ સ્વીકારીને સતત પોતાને વધુ સારું બનાવવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ.
ઓકે.
હા. અને દરેક વ્યક્તિમાં કેવું કે કઈક ખાસ તો હોય જ છે.
હમ હમ.
હા. એટલે આમ બીજાઓ સાથે પોતાની-પોતાની આમ સરખામણી કરવાને બદલે પોતાની આમ પ્રગતિ પર ધ્યાન આપવું જોઈએ. ને આજકાલ તો કેવું હા અને આજકાલ તો કેવું કે સરખામણી ઘણા બધા લોકો કરતા હોય છે.
હમ એ તો સાચું કીધું દેખા દેખીમાં જ જીવે છે બધા.
હા એટલે આમ સારી બાબત ના કેહેવાય કે તમે આ કોણ શું કરે છે એ બધું જુઓ. પણ પોતાના ધ્યાન દો તમે આગળ જતા એવું પણ થઈ શકે કે એ જ માણસ વિચારે કે ઓ આ-આ કેમ આટલો બધું બદલાઈ ગયો એ રીતે
હા તો એનો મતલબ એવું ને કે આપણે બીજા બીજાને જોઈને મોટિવેશન લઈ શકીએ પણ માનસિક રીતે અને નેગેટિવ રીતે ના લઈએ.
હા અને આજના સોશિયલ મીડિયા ના યુગમાં તો લોકો ઘણી વાર આમ બીજાના જીવનને જોઈને પોતાને ઓછા સમજવા લાગે. હા પરંતુ કેવું કે યાદ રાખવું જોઈએ કે સોશિયલ મીડિયા પર દેખાતી દરેક વસ્તુ સંપૂર્ણ સત્ય તો નથી જ અને હા અને સાચી ખુશી બહાર નહી પરંતુ પોતાના મનમાં હોય છે.
બરાબર.
હા અને સપ સેલ્ફ લો માટે કેટલી કામ સારી આદતો પણ આપડે અપનાવી શકાય છે જેમકે પોતાની સાથે આમ પોઝિટિવ રીતે વાત કરીએ જેમ કે અમુક વાર આપણે ડીમોટીવેટ નહી થઈ જતા કે હા આ કરી શકે કે હું કેમ ન કરી શકવાની કે કરી શકીશ પણ આપણે પોત પોતાની જાતને જ પોઝિટિવિટી આપવી જોઈએ કે હા એ કરી શકે છે તો મેં કેમ નથી કરી શકતી
હા તો બહુ ઊંડી વાત કરી તમે
હા અને કેવું કે બીજું કહીએ તો પોતાની ભૂલો માંથી શીખો પરંતુ પોતાની જાતને દોષ આપતા ના રહો કેવું થાય કે અમુક વાર તમે મિસ્ટેક કરી દો છો પણ તમે પછી પોતાને જ દોષ દોશે કે યાર આવું તો મારે નતું કરવાનું મેં કેમ કર્યું મારાથી તો ભૂલ થઈ ગઈ મોટી પણ ના એ ભૂલમાંથી તમે કઈક શીખો કે ના આવી ભૂલ થઈ છે તો હવે બીજી વાર ના થાય ને એનું મારે કાળજી રાખવી પડશે કા તો સંભાળ રાખવી પડશે
બરાબર
હા પછી તીજું કહીએ તો નિયમિત રીતે કસરત કરો યોગ કરો અને પૂરતી ઊંઘ- -લો અને સ્વસ્થ આહાર લો એનાથી કેવું થાય કે તમારી બોડી છે ને એકદમ કમ્પ્લીટ એક્ટિવેટ થશે તમારા લુક્સ લઈ લો બધામાં આમ અલગ જ પ્રકારનો નિખાર આવશે અને એના લીધે તમને આમ પોતાના પ્રત્યે ઘણું પ્રેમ આવશે મારું માનવું તો એવું છે અને સ્વસ્થ આહાર હા બોલો બોલો
મને થોડું કન્ફ્યુઝન છે આ બધી વસ્તુઓ પછી વધારે પડતી આઈ જાય તો સેલ્ફિશ ગણ જઈએ આપણે
ના ગણાયએ પણ આપણે આપણું નેચર એવું પણ રાખવાનું કે બીજાને અ આપણે દોષી ના ઠેરાઈએ કે બીજાને નેગેટિવ ના લઈએ આપણે
ઓકે
હા ખુદ ને તો પ્રેમ કરો પણ બીજાને એવું પણ ના કરો કે એ દુઃખી થાય
હા એ સાચી વાત મારે યાજ જાણવું હતું તમે સારી રીતે સમજાવો છો
હા અને હા સ્વસ્થ આહાર એ તમારા માટે બોડી માટે સારો છે ફોર અ લ લોંગ લાઈફ
એ તો છે
હા અને પોતાના લક્ષ્યો નક્કી લક્ષ્યો નક્કી કરો અને ધીમે ધીમે તેમને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો કેમ કે તમારા લક્ષ્યો તમે જાતે જ પ્રાપ્ત કરી શકો નાકી કોઈ તમને આઈને કરાઈને જતું રહેેવાનું એવું તો પોસિબલ નથી એટલે તમારા ગોલ્સ નક્કી કરો અને એની અંદર તમે આગળ વધો
હા સાચું
હા અને એવા લોકો સાથે રહ્યો જે તમને આમ પ્રોત્સાહન આપે છે પોઝિટિવિટી આપે છે તમને આગળ વધવામાં મોટિવેશન આપે છે અને પછી કહીએ તો વિદ્યાર્થીઓ માટે સ્વપ્રેમ સેલ્ફ લવ ખૂબ મહત્વનો છે હવે પરીક્ષામાં ઓછા ગુણ આવે કોઈ કે કોઈ નિષ્ફળતા આવે તો પોતાની જાતને આમ નિષ્ફળ માનવાને બદલે તેને શીખવાની તક તરીકે જોવી જોઈએ કે હા મને કંઈક નવું શીખવા મળશે અને આત્મવિશ્વાસ છે અને સતત ત મહેનત થી સફળતા તો આપણને જરૂર હું મળે જ છે એટલે તમે મહેનત પાછળ પડી જાઓ અને પોતાનામાં બિલીવ રાખો કે, હું કરી શકું. કિસ.
હું. તો આ બધું એવું થયું ને કે, પોતાનામાં ઈન્વેસ્ટ કરવો સારી સારી વાત. તો પોતાના પર ધ્યાન દેવુ.
હા, સાચી વાત છે. અને જ્યારે હા અને સેલ્ફ લવનો અર્થ પોતાની મર્યાદાઓ નક્કી કરવી પણ છે. દરેક ને ખુશ કરવા માટે પોતાની ખુશીઓ અને શાંતિ ગુમાવી યોગ્ય નથી.
હા, એ તો સાચું.
હા, લોકો બીજાને સુખ ખુશ કરવામાં પોતા ઉપર કેટલું વિતાવે છે, દુઃખ વિતે એ બી અ સહન કરે છે, એ ના કરવું જોઈએ. જ્યારે આપણે પોતાની હા, જ્યારે આપણે આમ પોતાનું સમ્માન કરીએ છે ત્યારે, બીજા લોકો આપણું સમ્માન કરે છે, એમ પણ કહી શકાય.
હા, એ બી સાચી વાત છે.
હા, પછી. આમ જે વ્યક્તિ આમ પોતાની જાતને પ્રેમ કરે છે, તે વધુ આત્મવિશ્વાસ વિશ્વાશું ખુશ અને પોઝિટિવ બને છે. તે પોતાની સાથે સાથે સમાજમાં પણ સારો ફાળો આપી શકે. શકે છે. જયારે તમે તમારી જાતની કદર કરો છો, ત્યારે દુનિયા પણ આમ તમારી કદર કરવાનું શરૂ કરે છે.
હા, મતલબ આપણેે આપણે આપણા પોતાને પ્રેમ કરીએ આપણે ખુદ તો જોઈએ આજુબાજુ વાત વાતાવરણ પણ ખુશ થાય, આપણે કામ સારી રીતે કરી શકીએ. તમે કીધું એમ, પછી આજુબાજુ વાળાનું વાતાવરણ પણ પોઝિટિવ
હા, આ.
બધી રીતે સારી વાત છે.
હા, એ તો વાત સાચી છે. જેમ કે, એક વીક હા જેમ કે એક વિદ્યાર્થી આમ પરીક્ષામાં ઓછા ગુણ મેળવે છે. પછી તે પોતાની જાત અને જ નકામી માનવાના બદલે પોતાની જે. ભૂલ છે એ શોધે છે. અને નવું ટાઈમટેબલ બનાવે છે, અને વધુ મહેનત કરે છે. તો થોડા મહિનાઓ પછી એ ઉત્તમ પરિણામ પણ મેળવી શકે છે. અને કહીએ તો, આજ એક સાચું સેલ્ફ લવ છે કે, પોતાના પોતાની જાતને સ્વીકારીને, જેવી છે એવી, સતત આગળ વધવું.
સારું, તો તો આ તો મારો ભાઈ અત્યારે દસમામાં જ છે. તો મારી ભી એને આ બધી વાતો સમજાવવી જોઈએ.
હા, સારું સારું. ચાલો.
હા, હા, સારું. આવજો.
હા, આવજો.